હલો મશીન ચાલુ છે મશીન નું કામ ચાલુ હો.
ના ના ના. પાશું કોમ ચાલુને જમ લી તું.
શું કરે હમ જમીહી તો આપડે.
હા શું કર.
જમી લીધું અમારે અડદ ની દાળ બનાવી હતી. રોટ.
હમ.
બનાઈ હતીથી.
હમ.
પછી ચટણી બનાઈ હતીથી.
હમ.
ગોળ હતો.
હમ.
બસ એટલું જ કોને અને પાણી.
હા.
શું કરે છે.
કોન બસ હવે હું કહું કે.
અરે માટલો બલું.
હું ખા
હા તો જે વરસાદ છે.
ના આજ તો નહી કાલ હતો જબર વાવા ચોડું બધું.
એવું એમ તો આજ કેમ નથી.
હમ તો મના સુુંખવલ્યો.
એુંયમ.
હમ.
સારું ઘરના બધા મજામાં.
શું કરે છે બજા.
હજાય.
જોઈ કે જક તો.
જક તો.
હમ તું ક જી કે છે.
મોબાર.
કરની બાત.
હમ્મ.
ને બારે એમ બોલતા.
આપડે જાઉ ફરવા
કઈ જગ્યાએ.
ક જો અગ્યા કો.
હમ્મ.
રહીજા હો.
કતો ખરીબ એ જગ્યા તો કો
દ્વારકા જાઓ હૈ દ્વારકા.
કેમું રીતેર જોયું હતું અ તારમાં
સ્ટેટસ નહી જોઈ હું ક દ્વારકા જાવ
તો જઈ જઈ એમાં શું દ્વારકામાંથી ટ્રેન માં જવાનું
તમે ગાડી ને કરીજ તો ગાડી ને પણ ના લગ પ ટ્રેન માં બેસીને જાયને ટ્રેનમાં બ બે એવું મારે
એવ સર કોઈ વાતો નહી બેસી નાખી એમાં શું તો આયા એ પછસેણે ટ્રેનમાં બેસી લીઈએ
હમ માઉન્ટ આબુ જાઉ હ
દ્વાકાજનું
હમ બધે જાન મસ્ત નવા નવા કપડા લાવવાના પ જાન
હમ સોટી સોટી સોટી ગયા શું કેવાય
ના ના એવું બધું નહી પહેવામાં તો
તો તો ડ્રેસ ડ ડ્રેસ
ડ્રેસે અનેને જીન્સ ટોપ
ડ્રેસ પહે રાય છે જીન્સ ટોપ
નાર ડ્રેસ પે તો દ્વાકા જ તો ડ્રેસ પે માઉન્ટ જો તો તયા તો જિન્સ જ પરાવના
એવું એમ
હમ
બીજું
શું શું ખાવાનું લઈ જનું કેહી જઈને ખવાનું
ના નાસ્તા ત્યાં જ કરી લેવાનું આપડે
એમ ઘર ન નાસ્તો ને તજ
આપડે કય બઉુ ટાઈમ માટે જવાનું બે દિવસ માટે જવાનું એમાં તો ઘર નાસ્તાની જરૂર્યા પડે એ તો અઠવાડિયા દિવસ ન પોરમ હોય તો બાના નાખ રસ્તા માં ઉઊભું રાખી ત્યાં હોલ્ડ કરી ત્યાં હોટલ જમી લેવાનું
એવું કર ને
બ્રેક આવે ને ત્યાં ટ્રેનની અડધો કલાકની ત્યા નાસ્તો કરી લેવા હ હા એ તો લોંગ રૂટ હોય તો ટ્રેનમાં બ્રેક આવે જ વચ્ચે અને બ્રેક ના આવે તો ગમે તે નાનું મોટું સેન્ટર આવે ત્યાંથી નાસ્તો હલડ કરી લેવાનું પિક પતી હમ
તમામ ભાવે જ ખાવાનું હો બસ તમામને ભાવેને મને ભાવે જ ખાઈશ હું
શુંભાવ તને
એ તો ત્યાં જૈમ પૈ કે આાલતા
ભછ એપ્રોક્સ આમ શું ભાવે તો અ આઈડિયા આવે તો એવું મને મંગાવ તો ભાવે
હ એ તો પ અહીંયા હશે આપડેયા અયા મગાવી દે આપડે
આમ શું ભાવે છે મંચુરિયમ ભાવે છે
ના મંચુરીયન નઈ ખાાવું શાક નઈ આવઉ છ ખા એવ બધું નહી ખાાવ હમ પણ ન ન
પછી બાજુકોફ્તા
નહી ન ખાાવ માર
સલાડ ડુંગળી ન
હ એ તો ખાવાનો જને એ તો પલો
હ એમ બીજું શુંપાવે
બીજું હોવાયને
એવું એમ હમ્મ હમ્મ હ હું આવે છે. એમને તો
લઈ જાજ હોન પણ
ક્યાં ના ભડી દ્વારકાધીશ નો હુકમ જ છે એટલે લઈવાળી છેને. લાશ્કરથી હુકુમ થાવજો. આપડે ક્યાં ના પાડી છે. જઈ આવાનું. તરકાતસકે કે આ દ્વારકા તો ચાલો દ્વારકા એમ
હમ્મ
બીએ છે, હમ.
મસ્ત મસ્ત ફોટા પાડવાના મસ્ત પણ નાના પાડતા કે હું ફોટા આવે નઈ પાડતો. હ અમને ત્યાં એમને જો પેલેથી જ
કશું વાત, કેવા સેલ્ફી પાડવાના. કે બીગ કેમેરેથી પાડવાના કે, કેમેરાથી પાડવાના કેમેરો આપણી પાસે તો છેજ, નહી કકા.
તો લઈ જા હાકો ન હોય ઘણા ક્યારે પૈસાને પડે ધ્યાના હ ને.
ઓકે. કોઈ વાંધો નહીં તો ખર્ચામાં તમારે એવું નઈ કવાનું ક્યાત- ખર્ચું થયું. એમ ફરવા જાવ.
એ તો પણ ખર્ચ તમે ઘાટો હ ન મો થોડા ઘટો કોઈ લ
એ ને બધી વારે અમારે જ કરવાનું એમને.
હસતા તો તમે લેજો તો તમે જ કરો કે હું લેજે તો હું કરોને.
હા, તો તું એ લઈ જવ હમ જગત તો એ લઈ જાય એવું કોઈને એમા હા કેમ તું ના લઈ જાય.
હા, તો પહી હું પછી મારો વારો આવશે ત્યાં હું લઇ જઈશ મસ્ત જગ્યા મસ્ત મસ્ત ખાવાનું. મારે વારો આવે તો હું લઈ જઉ કાલ તો તમાર વારો હો, તમારે લઈ જા ને મન.
હ. એવું છે, આપડે વારા બાંધ્યા છેએ.
મારા નહી બાંધ્યા પણ તમે જ લઈજો પણ હું લઈજ તમે. હ થોડું ફાળું હું જોવુ હોય બધું પછી તમે લઈ દઈશુ
હ હમ કઈ જગ્યા લઇ જ છો મને મનાલિક
હા, શિમલા. નહી મનાલી. શિમલા નહી મનાલી મારી ફેવરેટ, મનાલી તો જાવાનું જ ને.
મનાલીમાં શું છે. વસ્તુ જોવાલાયક?
એવી નહી ખબર આવે. બધી મને
તો કોણ ગયેલું તમારે, તમારું કોણ ફ્રેન્ડ કયું ફ્રેન્ડ કીધું.
કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈ ગયું નથી.
તો તમને કઈ રીતે વિચાર આવ્યો કે, મારે મનાલી ફરવા જેવું છે. એવું.
એટલે એવી રીતના એમ ફોર્નમાં જોઈ, જોઈ ને એવી રીતના.
શું ફોનમાં શું? વિડીયો જોયા તમે મનાલીના
એટલે અહયા બરફને એવું, બધું હોયને એટલે મજા આવે જવાની.
એવું એમ તમે વિીડીયો જોયા છે. બનલાલને એટલે કપલ. કપલ ફરવા ગયેલા હતા કે ફેમિલી સાથે ગયેલા હતા મનાલી.
કપલ કપલ.
કપોલ ગેયલા હતા. છોકરાવાળા છે, કે છોકરાઓ વગરના.
એવું ભજન નઈ જોઈ કોઈ.
શું જોયું તમે વિડીયોમાં તો પછી
એ વિડીયો મનાલી જેવું એ બધું જોવાનું કોણ કોણ જો એવું બધુંને જોવાનું.
હા, તો મને એમાં ફોટા તો હશે કે કોઈ પિકઅપના કોઈ જે જેેલું હશે એના.
હ, તો હોય ને એવાતો.
હમ.
કપલમાં જવાય છે. ફેમિલી સાથે જવાય, એકલા જવાય, બધી રીતે જવાય.
એ એમ અને ગોવા.
ગવા ગવા નહી જાઓ માર.
કેમ.
હમ
ગોવા સારું કરે એવું મજા આવે છે.
હા પણ નઈ જાાવ તો દરિયા કિનારે હે એટલે તો મે જાવં અહં કો બ. સાચી વાતી વાકોય.
ત્યાં મસ્ત મસ્ત વસ્તી પડતી હોય ત્યા બધી સરસ સરસ. સરસ સરસ વસ્તી હો. એમ બીજે જ જોવાનું થોડુંક હોય એમ આપડે ફરવા જવાનું હોય બ.
પણ એવો દરિયો નહી જોયો આપડે ઘણું ને પોણી જોોઈ લેવાનું એવું જ હોય.
દરયે દરીયે ત્યાં જહાજમાં બેસવાનું હોય પછી ઉર્દું પર.
તમે બેહાય આપડે દ.
ઓટ ઉપર બેસવાનું હોય પછી એલી ગાડી.
દ્વારકામે જો ઊંટ ઉપર બે હાૈ ઓ જે ગાડી નીટઇડ. આવે ને એમમાંય બેહાય આપડે ગોવા જવાની કોઈ જરૂર નહીં હોય ને.
એવું છે એમ.
હમ.
કોઈ વાંધો નની બીજે કઈ જગ્યા જવું છે.
ભીજ તો ઘણી જગ્યા મારે તો જાવ જ છે, બધે.
એમ તો પેલું તમારે એના માટે મહેસાણ આપવું પડે તેવા માટે.
હા તો મહેસાણા તો હવે આવવાનું જ છે, આ શનિ રવિ તો આવવાનું જ ખો લેવા તમે ન.
ફાઈનલ છે, એમ દશન ની રવાની એમ. તો તમે જાતે આવવાના છે, કોઈ લેવા આવવાનું છે.
તમે ન આવ તમે તો જાતે આ જશોમાં બીક નઈ લાગતી કોઈ.
એવું છે, સામે ટ્રેનમાં બના કે પછી. પછી ગાડીમાં આવવાના છો કે બસ માં આવવાના છો એમને. તો ટિકિટમાં રીઝર્વેશન કરાવી દેજો એટલે શું સીટ મળી જાય તમને. હ આના કે શું ટ્રાફિક હોય. તો મને પેમેન્ટ ઓનલાઈન કરી તો હું રિઝર્વશન.
જેવા હ પેમેન્ટ તો પહેલો જો હો ન મ.
રિઝર્વેશન એમનેમ ના થાય પેલું પેમેન્ટ કરાવવું પડે
હા તો પણ આપડે પેલું પેમેન્ટ કર દ હોય તો કું થઈ જાય.
તો હું પેમેન્ટ કરી દઉં મને કોઈ વાંધો નથી. રીઝર્વેશન માટે પેલ એડવાન્સ પેમેન્ટ કરવું પડે થ થાય.
એવ હાલ મળી જશે.
ઓકે કેટલા આપશો કો ટિકિટ ના પ્લસ ઉપર જીએસટી અલગ થી લાગે એમાં.
કશું જી એસટી બીએસટી નામ હોય છેું. આ છે્યા ખનનું જી એસટીી ફી
ગવર્મેન્ટ સરકાર રૂલ્સ લાવ છે. ઓનલાઈન બુકિંગ માટે જી એસ ટી એસ્ટ્રા લાગે છે.
એ જી એસ ટી તમાંર ભરવાનું, મું ખાલી પેમેન્ટ ભરી દઈસ, હ ને?
કોઈ વાંધો નહી ચાલો.
હમ્મ.
બીજું કો, તબિયત સારી?
હઓ.
ઘરના બધા મજામાં?
બધા મજામા. તમારા બધા ચેમ
અમારે હાલ તો અમેઇ એકવાર રહીયે જ છીએ. ઘરના ગ્યા છે મળવા, પિયર ગેલા છે. થી હવે શનિ રવે, શનિ રવે આવાનાજ ચેવો સમાચાર છે, ત હતા તમેં સુવોરી તમે જ તમે જ યાર, હુ ભૂલી ગ્યોતો ને?
હમ્મ.
હ હમ્મ. એવ
કાલ તો બધા જાવાના હે મોરત
કોણ કોણ જવાનું જ છે?
ઈ ખબર નહીં પણને બોન કેતો તા કે જાવાને હિ. કાલ મુ એ જવાની હોગે અને ઉન જવાના હે, ભાભી જવાના હે. પછી હું કેવાય? પીહિક આજે જાવના, શિલ્પાપુંધ જવાના, વિના કાકી જવાના, બધા જવાના.
ઓ હો હો! ગાડી કરીશ એવું લાગે.
એકો ગાડી કરી. હમ્મ.
બૂન જવાની એમ?
ઓવે લ્યા.
એમ, તો ના ના હારા કળતી.
ક્યારે તગે જવાનું હે કાલ.
એવું એમ?
હમ્મ.
હમ્મ. ભઈ જવાના કે નઈ જવાના?
હવે એ ખબર નઈ હો મને એવું બધું, પણ કીધું નઈ.
કશું વાંધો ની ચલો. બીજું કો? હવે યાદ નહી આવતી અમારી કોઈ થોડી ઘણી?
અમે ડુંગળી બટાકાનું શાક ખાતું આજ તો મારું
બીજી દ આ બીજી તાનું તમે મને કીધું છે, પણ કોઈ વાંધો નહી, સાંભળી લઈશ.
હા, બસ તો તો મારું ફેવરિટ. મસ્ત જેવું બનાયુ તું. હમ્મ, ર મીડિયમ સાઇજ, આપણ તીખું નઈ ખાઈ ગ
ડુંગળી ડુંગળી બટાકાનું શાક હરે તમે એવું હો ને, દઈ ખઉન તો બઉ સારું સરીર માટે.
એવું? પણ દહી છે ને દઈ, ભાવતું નથી મને.
તો ભાવાડવુ પડે ના ભાવ
ના, ઇ દઈ નહી ખાવાનું, છાસ બઉ મસ્ત મસાલો નાખીન ખાઈ લેવાની. ઠંડી ઠંડી ઠંડુ પાણી રેડીન મસ્ત મજા આવે પીવાની. સાઈદમાં શાક ખાવાનું. એહું થયા કરે ઓડકોણ તો ખાદો છાસ, ઈયા કોને તો પેયાસ તો તમે નઈ જ ખાદી મ
ગળામાં બતરા થાય પછી એવું કે વસ્તી જેમ કે મારે આમ તો એના કર ત દઈખો પછી તમે દહી ખો તો શરીર માટે સારું પાચન શક્તિ સારી રેય તમારા પેટમાં કોઈ ગડબડ ના થાય.
હા તમે ડોક્ટર સાહેબ એટલે ત બધી ખ પડે પણ હે ને મા હતું નને મારે ખાવું એ નહી હને તમે તોખો તમામ ભાવે